હલો.
ગુડ મોર્નિંગ ભાઈ.
ગુડ મોર્નિગ બહેન, કેમ છો?
મજામાં છીએ. તમે કેમ છો?
અમે મજામાં છે મજામાં છે ભગવાન ના આશીર્વાદ હે બધા ઉપર.
હા સાચી વાત છે એ ઘણા ટાઈમે મળ્યા.
હમ્મ.
સારુ. શું કરતા હતા? બસ, હું જસ્ટ હમણાં ઘરમાંથી પરવાર અને બેઠી, રીડિંગ કરતી તી તો મેં કીધું ચલો તમારાથી વાત કરી
હમ્મ, હું એમણા સાઈડે પહોંચ્યો અને એક બૂળ બુક રીડ કરનાર હોય એટલે એમાં વિચાર આવ્યું કે ચલો જો એમના
બરાબર છે, સારું. બાકી આજે મને તમારા વિશે એ પૂછવું તું, જાણવું તું, કે તમને આમ ખાનગી આમ કેવાય ને આમ ખાણી પીણીમાં તમને વાનગીમાં તમારી કઈ ફેવરેટ છે?
જો તમે સ્પેશિયલી અગર પૂછશો તો કઈ ફેવરેટ હે તો એ ફેવરેટ તો મારી બધી હે, પણ આગર જો ઓમ સ્પેશિયલેને કેહેશો તો એ મિસળપાવ હે, મિસલપાવ ને મહારાસ ષ્ટ્રાની મીસલપાવ બહું સારી હે. હમ, મસલપઉ પછી જલીલી ફાફડા એમ તો મારી બધી ફેવરેટ જ છે. ને એની ખાણી, પીણી માં એને મને શોખ કેને હું પછી એને બે કે ત્રણ દિવસ મમ્મી ને કેવું કે મમ્મી આજે આઈટમ બનાવ જે. મમ્મી એવું આઈટમ બનાવું જે, એટલે મને ખાવાનો શોખ છે. એટ મતલબ જ્યાં પણ બી જઈને આપણે બારે ફરવા ગઈ ત ત્યારે મને મજા આવે બાર ન ખાવાનુંને ત્યાંની આ નવી આઈટ ટેસ્ટ કરવાની જે એને ખબર પડે ને કે મળે નઈ નઈ આઈટમ માં સૌથી ફેમસ છે.
હા સાચી વાત છે.
હમ અને એને પ્લસ ને ત્યાં ગુજરાત બાજુ આવરો ને તો મને ડાબેલી ઓછી ગમે છે. બાકી એમ બધી ત્યા મસ્ત મળે છે અને સારું છે, અને અમારા ગામડે ને કે વેલાના વડાને બહ પ્રખ્યાત છે, એને જયારે પણ હરા ગામ ગ જઉં ને ત્યાં પછી વેલાના વડાને જરૂર ચ
અચ્છા, તમારું ગામડું કયું છે?
હ. ગુજરાત બાજુ. મારેમ
બરાબર છે. તો, તમારું હાલ રવાનું ક્યા છે.
અહયા, નાસિક
અચ્છા, બરાબર છે. સારું બીજું તમારા ઘરે વધારે આઈટમ કઈ બનતી હોય છે. એમ ડેલી રૂટીનમાં
ડેલી રૂટીનમાં તો જો બેન આમ તો નોર્મલીને રોટલી ને ઈ જો હોય ને પછીને, ક્યારે એકાદ દિવસ સવારના ઉપમા બને પઉમાં બને પછી વગર રોટલી હોયને અને જો અમ અં ઘરેને બધાને એને પૌવા બહુ ગમે છે તો એને આપતામાંને બે દિવસ પૌવા બહ પૌવાને બને અને એને ઉપમા ઓછા ગમે ને અને અમારા ઘરે જે કામવાળી ભાઈ કામ કરવા આવે છે, ને એને પૌવા ઓછા ગમે અને એને ઉપ વધારે ગમે અને અમારે અહિયાંને એકદમ ઊંધું એ ઘરે કે બધાને ભાવમાં વધારે ગમેને ઉપમા ઓછા ગમે. અને બીજી આઈટમ એને લેડીસ લોકો ને લેડીઝ ને મમ્મી અને જે મારા ભાભી ને એમને એને ઓલા ખીચું બહુ વધારે ગમે ને આમને જેન્ટસ ને એને એને બ એવું છું. ગમે એને જેન્સને અમે બધા એમ જ વિચારી કે આ લોટ એમાં શું ખાવાનું હોય. કાચો કાચ કાચો લોટ. એકદમ
હા એટલે એવું છે ખીચવું તો એમ સારું હોય પણ મોસ્ટલી બધાને ના ભાવતું હોય, એવું જરૂરી ના હોય જેને ભાવતું હોય એમને જ ભાવે, અને અમારે અહીં બી એવું જ હોય. અમારા ઘરે બી સવારે નાસ્તામાં જો પવા બટેકા હોય પછી ક્યારેક વગારેલી રોટલી હોય, પછી ઉપમા હોય ઉપમા બહ રેર હોય, બિકઝ અહીયાં છે ને મારા ભાઈ અને પપ્પા ને છે ને ઉપમા ના ભાવે ઈ પણ એમ જ કે છે કે આમાં શું. ખાવાનું હોય પણ મને અને મમ્મીને બહુ જ ભાવે તો અમે લોકો પછી વચ્ચે નાસ્તા મેમ કરતા હોઈએ છી, અને તમને હું મારી વાત કરું ને તો મારું આ તમામાં ફેવરેટ છે. ચાઇનીઝ મંચુરિયન અને પછી સેકન્ડ નંબર ઉપર, મને બી મિશળ પાઉ બહુ જ ભાવે છે. અને એ બી અમે ઘરે વધારે બનાવતા હોઈએ, એમ.
હમ, હમ, હમ, હમ. સારું, તમે ક્યાં રહો છો, બેન?
અમે ગુજરાત બાજુ. કચ્છમાં. હમ, હા. તમે આવેલા છો આ સાઈડ, ગુજરાત?
હું. અને ઘણી વાર આવી છું. અને ત્યાંને આવીને પછી, એ ભુજમાં સ્વામિનારાયણ નું મંદિર છે, ત્યાં હું આવી ચુક્યો છું. પછી એને આગળ જશું તો નખ બાજુ, નેગત્રથી આગળ, એના આરે, એને, કંઈ નારાયણ સરોવરને છેલ્લે, એને સ્ટેશન, એને ત્યાં, એને હું એ માતાના ત્યાં મંદિરે દર્શન કરી આવ્યો છું. પછી એના પેલા જો માતા ન મળે હોય, ત્યાં એને હું પગપાળાને આવી ચુક્યો છું ને. એટલે મને કચ્છ પ્રત્યેને બહુ લ કેટલા બધાને, કચ્છ, કચ્છ મારુ ગામ છે.
હા, સાચી વાત છે. તમારું વતન છે, એટલે તો તમારું આવાનું થતું જ હશે અહિયાં. બરાબર ને?
હમ.
હમ, પછી બીજી વાત કરું ને. વાનગીમાં તો મારા મોટા પપ્પાને જે લોકો છે ને, જે બોમ્બે છે.
હમ, હમ.
તો એ લોકો જયારે અહિયાં કચ્છમાં આવે ને, તો શું કે કચ્છની દાબેલી એકદમ ફેમસ હોય. બરાબર? તો ઈ જયારે કચ્છમાં આવવાના હોય ને. તો જે દિવસ. જે નીકળવાના હોય ને, તે દિવસે છે ને, અઈયા ફોન કરી દેશે કે, આજે છે ને, અમારા માટે દાબેલી પાર્સલ કરાવીને રાખજો, કેમકે એ લોકોને દાબેલી બોઉ જ ભાવે. અને કચ્છની દાબેલી જેવો ટેસ્ટ તમે બીજે ગમે ત્યાં ખાશો, પણ કચ્છની દાબેલી જેવો ટેસ્ટ તમને ક્યાંય જ નઈ મળે. એટલે એ લોકો આવે ને, એટલે પેલેથી જ બુકિંગ કરાવી રાખે, તો અમે પછી અહીંયા જાય ને, એમના માટે પાર્સલ પેલા કરાવીને રાખીએ‌. અને જેટલા દિવસ કચ્છમાં હોય ને, એટલા દિવસ નકરી દાબેલી જ ખા, ખા કરે.
હમ, હમ, હમ, હમ.
પછી આપડે પૂછીએ, આટલી બધી દાબીલી એક જોડે? તો કેસે કે, હા, મુંબઈમાં પછી મળે નઈ ને. તો એ લોકો શું કરે કે, ઘરે અહિયાંથી દાબેલીનું જે મસાલાનું પેકેટ મળે ને, એ લો કો લઈ જાય અહીંયા? પછી એ લોકો ત્યાં ઘરે બનાવે.
હમ, હમ, હમ, હમ, હમ.
હા, અને બીજી હું મારી ફેવરેટ વસ્તુ કેવ તો, પાણીપુરી ભી મારી ફેવરેટ છે. એમાં જે શિયાળો હોય ને તો અમે સિયાડા મા રગડા પૂરી કરીએ.
હમ્મ, હમ્મ.
અને ઉનાળા માં નોર્મલ જે બટેકા વાળું હોય ને બટેકાનું માવા વાળું જે સબ જે હોય ઈ વાળી પાણીપુરી અમે કરીએ. અને વચ્ચે વચ્ચે ભી ક્યારેક ઈચ્છા થાય તો અમે હમણાં ઉનાળા માં ભી રગડા પૂરી કરીએ પછી શેવ પૂરી કરીએ એમાં બી છે ને મારા પપ્પા ને પાણીપુરી સાથેને દહી પણ જુએ, મીઠી ચટણી જુએ, ગ્રીન ચટણી જુએ અને પછી એને તમને ખબર હોય તો ખબર છે પેલી સેવ પુરી ની અ ચપતી પુરી આવે છે.
હોવે, હોવે, હોવે, હોવે, હોવે.
હા તો મારા પપ્પ પા ને છે ને એબોઉ જ ભાવે. તો અમે એ એ બી સાથે લઈએ એમ કેમ કે પપ્પા ને એક પ્લેટ એવી હોય અને અમારા લોકોને નોર્મલ હોય એમ. એટલે પાણીપુરી સાથે અમારી મોસ્ટલી શેવ પુરી પણ આવી જાય, દવી પુરી પણ આવી જાય, બધી આવી જાય.
હું જયારે અમે અમારા ઘરે જયારે પણ પાણીપુરી મને હેને બેન ત્યારેને હું ખાલી તીખું પાણી લઉ મીઠું પાણી હું લેવું જ નહી. કેમકે તીખું મને કઈ ન થાય મજા આવી ગઈ એકદમ ચટાકો બેસે ને.
હા મને પણ છે ને તીખું બહુ જ ભાવે. વે.
હમ્મ અને જનરલી જયારે પણ બી આપડે એને બારે ગયા છે ને કોના લગ્ન એ તો એને મેં એમ જોયું મારો પર્સનલ અનુભવ હે કે જ્યાં પાણીપુરી કાઉન્ટર હોય ને ત્યાં સૌથી વધારે લેડીઝ ની ભીડ હોય. આમ લેડીસને આમ ચોઈ કે ને આ મને ઉભા ઉભી ઉભી રહી જાય ને પછી કે જેન્ટ્સને પણ આવવા ના દે. પછી તો આપને સમજી લેવાનું લેડીઝ લેડી હા, લેડીઝ લોકોની કરદી હોય ને તો આપણે હમજી લેવાનું કે સો ટકા પાણીપૂરીને કાઉન્ટર હે.
હા એ તો છે લેડીસ તે બહુ ભાવતી હોય છે આમી એવું નથી જેન્ટ્ સ ને બી ભાવતી હોય છે પણ લેડીઝ ને પણ ભાવે.
હમ્મ, હમ્મ, અને પ્લસ બીજું અહિયાંને મને એને બાાજરાના રોટલા અને એ બહુ ભાવે.
હા, શિયાળામાં તો છે ને અમે શું કરીએ અમારું છે ને મો ટુ આંગળું છે બારે તમે છે ને ચૂલા પર બાજરાના રોટ લા કરિએ. ખીચડી, કઢી પછીને શિયાળામાં તો પેલું કરીએે રીંગણ ભરતું આ વે ને કરીએ પછી ઓળો કરીએ ઓડો રીંગણાંનો
હમ્મ. હમ્મ હમ્મ હમ્મ.
હમ્મ એટલે શિયાળામાં પછી અમે બારેય ચૂલા ઉપર ખારી ભાત પણ કરીએ એટલે બઉ જ ખાવાની મજા આવે.
હમ્મ, હમ્મ, હમ્મ, હમ્મ, હમ્મ, હમ્મ, હમ્મ સારું સારું બેન ચલો તમારીથી બવ વાત કરીને બહુ મજા આવી ગઈ. અને એક તમે એને તમારા કયા વાંગી માંને સૌથી વધારે રુચિત પણ જાણીને બવ મને બહુ આનંદ આયવો બસ આવી રીતે જ આપણે આગળને હ વાત કરતા રેસું મળતા રેસુ અને એક દિવસ ચોક્કસ આપણે એને મ મળશું આપડે.
હા હા ચોક્કસ ચોક્કસ ચલો આવજો.
આવજો. બાય જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ જય સીતારામ
જય સીતારામ